હલો.
હલો
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
તમે કેમ છો.
હુ મજામાં છુ, તમે
હુ, બી મજામા છુ.
ત, શું કર છો?
બેઠી શું
બે તમે પ તમે આવોને એટલે કીધું
હમ
તોમે, એને
કલે આું
તારે આવશો, તો તમે અહીંયા મંદિર જવા માટે કીધું હતુ, ને
હા
તો ક્યારે જાાવ છો, તમે?
દેખો શું, ક્યારે જાઉન
મંદિર જવા માટે એટલું બધુંચુંશે
હલો. કેમ, બોલો છો.
આમ બોલું મંદિર જવા, માટે આટલું બધું પહોચવું પડશે.
હમ્મ
ઓહ ક્યા માણસો, તમે
હમ્મ
ત્યાં માણસ છો, તમે એટલું બધું મંદિર જવા માટે હોચુ, પડશે
અરે ઉદયપુર જવાનુ, હો જગદીશ મંદિર
જગ્યાનુ નામ ઓપન નહીં, કરવાનું
હમ
તમે જવાનું હેને.
હમ.
ક્યારે, ચાલશ
પરસું
પરસો, જવાનું ને તો તમે કાલે પણ કીધું કે હુ, જાઉં છુ, ત્યાં એને કઈ લુકડા લાવવાના મંદિર જવાનું છે, અનેને કઈ ખરીદારી કરવાની છે.
હમ તમે બી જાવ છો, કે
હા, મારે જઉ છે. એને મંદિર જાયને, જાઉ કે દર્શન કરીેને પછી, સિટીમા જવાનું છે. એને ટુકડા લાવવાના લગ્નમા, જવાના હોય, ને મારે
હમ્મ.
તો એને માટે લોકલાા ખરી લેવાના છે. છોખરી ના લેવાના છે, ડુગળ છોકરા ના લેવાના છે, માર લેવાનું છે. એને બધા ના લેવાના છે, એને કઈ એને કઈ જ્ જુલરી નાયા, ના ગલાનું નેકલેસ વગેરે લેવાનું છેને, એને લીધે આવશે
હ
હ સારા એના નેકલેસ કયા મળશે સારા
હા
ગલાના નેકલેસ ક્યાં મળશે?
સિટી મે મલ દસે ના
પણ એને કઈ દુકાન નું નામ હોય તો તને ખબર
દુકાાનનું નામ તો! !
અને દુકાન ત તમને દુકાન ખબર હોય તો મને બોલો
મેં તમારે સાથે આઈ જાઉ શું ફેર બતા દેવ
હા મારેલા પછી બ થાય જવા તો તમે પરશું જઈએ અમે કાલે જઈએ. એને પરસુ એને મારે લ હવે મને કું પડશે
તો હું બી કાલે આવીઈ જાઉં છું તમારી સાથે
તમે ખાલી આવશો ને ઠીકસે એને ક્યારે નીકળવા અને સવાર ના સવારે નીકળી જાય છે
ઠીક છે
ઠીક છે એને પછી એને બસ માં બેસીને બસ ડાયરેક્ટ સીધી જાય છે ને?
હા
બસ સ બી જાય
આગે તો, માર્કેટમાં તો હેડીને જાણું પડશે
ચાલી ને જવું પડશે.
હમ
સારું. એને કઈ વાંધો નઈ ચાલી જઈશ. અને ત્યાં રિક્ષા વગેરા નહ જવાના
રિક્ષા જાવશે પર તો વ ગલી મે નહી જવે હમ હા તો ચાલીને! !
કઈ નહી ચાલશે.
હમ
હ કઈ વાંધો નહી ચાલ જાય. હા મારી ઠીક છે. તમે પણ ઠીક થાય ના થાય પણ લગ્નમાં જવું પડશે ને!
ઠીક છે એ
એને
લગન કીકા શે?
હવે લગ્ન માટે એને ભુવા સાસુની છોકરાના લગ એને લેવડાયા.
ઠીક છે
હ તમારે ક્યાં જવાનું હોય તમે બોલો પણ તમે એક બેને બોલી લે ને કે મારે લોગડા લાવવાના તો તમારે કેના લોગડા લાવવા
ભુવાનું જવા જાણ છે.
હ જોવાને જ છે એના શું છે?
હલો!
હમ
કેમ બોલો છો?
આંબળું તમારે ગુવારે શું છે
ભુવાને પોતીને મુડન છે ને?
આયને
હમ, બુવાને સાડી લાણી છે. છે.
હા તોને બવારે જોઈએ, ને લગલા
હમ્મ.
તર બુવા આ છે, તર લરા
નહી. મારી પસંદ નું જવુંશે બુ્ધો તો
તમે એટલા જ આવશો
અરે સાથે આવું છું, ને
ના પણ મારી સાથે, તો આવશો તમે પણ તમારી ઘેર તમે એકલા આવશો મારી મમ્મી મોકલી દઈશ, તમે એકલા
આવ
ઓ સારું
હમ્મ
ક્યારે જાવશું
હમ્મ.
તમારે મોટી મમ્મી મોટા પપ્પા એને નહી, લાવવાના રોકડા
નવાનું પર
અલ, ગ અલગ લાવશો. તમે બધા
હા, અલગ, અલગ
સારું અલગ, અલગ બહુ, ફાર્મ
હા
તમે જેનો મન પડે એને હુ, લઈ લે
હા
પેડા લાઓ, તો એક મે સમજમાં આવેવા્યા એક મે ના આવા્યા, તો ખબર ન પડતી.
હમ્મ.
કેને આવે કેને નહી, આવે તો એના લીધે અલગ અલગ લીધું હો, ને ખતમ હોય, મેટર
હમ્મ. ઠીક સે
હો
ખલી તું
ના જ લાવશે
ઠીક છે, તમા મરેબ દખ લ્યો લેસન્સ જે આ આવી ગયો.
નાકેડ વાગ્યા, આવશે દીકરાને લેવા, માટે જાવશે.
તમારી દીકરી
દીકરી આ મારેફ છોડે છે, ઘવાનું કામ
હમ્મ
એનું શું કામ છે, પૂરો દિવસ ઉંઘવાનું છે, પછી રા રોવાનું કામ છે. એને બીજાને નહી, હોઘવાનું એને લઈને બેસીજો
ઠીક છે.
સારું ઠીક સે, હેના
તમારે સારું ઘરનું સારુ કામ થઈ, ગઈયો સે
હમ, કાર ન પતિઓ
તમે નહી કરો છો, કે કામ
ના હું કરું છુ, પણ અત્યારે નહી કરવાનો એક મહિનો થઈ ગયો હું, નહી કરતી
ઠીક છે.
અરે પેલા ઉપ તમને નહી, કહ્યું કે મારી છોકરી થઈ તો એને લીધે નહી, કીધું મ હા, મેને મુ રસ્ટ
ઠીક, સે
હલો
હવે, તમારા મમ્મી નહી, આવયા અહીં અહંયા
કેમ
ચાલો